હલો આવે છે આવાજ
હા મારો અવાજ આવે છે?
એકદમ આવે છે કેમ છો મજામાં
એકદમ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં આ તો સરસ મજાનો વિષય મળ્યો કે એકલા મુસાફરી
હા એટલા મુસાફરી એટલે એક વ્યક્તિ બીજી કોઈ સાથે વગર મુસાફરી કરે જાય
હા ને આજે ઘણા લોકો આવી મુસાફરી કરવા લાગ્યા છે
હા બિલકુલ સાચી વાત છે આવી મુસાફરીમાં વ્યક્ પોતાના સમય પર પ્રમાણે બધું કરી શકે છે
બિલકુલ એકદમ સાચી વાત ને તમને શું લાગે છે કે કેટલા મુસાફરની શરૂઆત ક્યારે થઈ હશે
મુસાફની શરૂઆત પ્રાચીન સમયથી લોકો ઘણા મેલાવા ધાર્મિક યાત્રા કરવા અને નવા સ્થળ જોવા એકલા જતા હતા
હા અને ત્યારે વાહનો ઓછા હતા અને રસ્તાઓ પણ મુશ્કેલ હતા
હા બિલકુલ છતાં પણ લોકો હિંમત રાખતા અને રાંધા અાર સુોધી જતા હતા
હા એકદમ બિલકુલ અને આજે મુસાફરી માટે ઘણા સાધન પણ ઉપલબ્ધ છે
હા બિલકુલ રેલગાડી બસ હવાઈ જહાજ અને અન્ય વાહનો મુસાફરી સરળ બની જાય છે આપણી માટે
બિલકુલ ને એકલા મુસાફરી કરવાનું મુખ્ય કારણ શું હોય છે તમને શું લાગે છે
જો મુસાફરી ન મુખ્ય કારણ ઘણા લોકો લોકો નવા સ્થળ વિશે જાણવા માંગે છે એ એ એ લોકો જાય છે
બિલકુલ ને કેટલાક લોકો અલગ અલગ સંસ્કૃતિ જોવા પણ રસ રાખે છે
હા કેટલાક લોકો શાંતિ મેળવા માટે પણ મુસાફરી કરે છે
હા અને એકલા મુસાફરી કરતા સમયે યોજના બનાવવી જરૂરી હોય છે
હા બિલકુલ ક્યાં જવાનું છે કેટલા દિવસ એવું છે અને કેટલો ખર્ચ થશે તેની માહિતી હોવી જોઈએ આપણાને
બિલકુલ અને રહેવાની જગ્યાની પણ પહેલાથી જ જાણકારી લેવી જોઈએ
હા બિલકુલ અને નજીકમાં હોસ્પિટલ પોલીસ સ્ટેશન અને બજાર ક્યાં છે તે પણ આપડે જાણવું જોઈએ
હા અને મુસાફરી કરતા સમયે જરૂરી દસ્તાવેજો પણ સાથે રાખવા જોઈએ
હા બિલકુલ ઓળખ પથર ઓળખપત્ર ટિકિટ અને અન્ય કાગળો સુરક્ષિત જગ્યાએ મુૂકવા જોઈએ આપણે
હા અને સામાન પણ ઓછો લઈ જવાનો હોય તો બહુ સારું
હા બિલકુલ વધુ સામાન હોય તો મુસાફરીમાં તકલીફ થઈ શકે છે
બિલકુલ અને એકલા મુસાફરી થી વ્યક્તિ નવા લોકો સાથે વાત કરવા પણ શીખ ઓકે છે
હા બિલકુલ અલગ પ્રદેશના લોકો સાથે મળવાથી તેમ ના રહેેવાની રીત વિશે આપણને જાણવા મળે છે
હા અને ભાષાનોો પણ ફાયદો મળે છે
હા બિલકુલ સાચી વાત છે તમારી નવા શબ્દો સાંભળવા અને સમજાવવા લ છે આપડ
હા અને ભારતમાં ઘણા સુંદર સ્થળ પણ છે
હા બિલકુલ પહાડો દરિયા કિનારા જંગલો અને ઐતિિક ઐતિહાસિક સ્થળો પણ ઘણા છે
હા અને કેટલાક લોકો પ્રકૃતિ જોવામાં પણ સમય પસારે છે
બિલકુલ કેટલાક લોકો સંગ સંગ્રહાલય મંદિર અને કિલ્લાત જોવાનું પસંદ કરે છે
હા અને એકલા મુસાફરીમાં સુરક્ષા ખુબ મહત્વની છે
હા અજાણ્યા વ્યક્તિ પર તુરંત આપડે વિશ્વાસ કરવો ના જોઈએ
હા અને રાત્રિ ના સમયે સુમસાન જગ્યાએ દૂર જ રહેવું જોઈએ
હા પોતાના પૈસા અલગ અલગ જગ્યાએ રાખવા જોઈએ આપડે
બિલકુલ ના મોબાઈલમાં જરૂરી નંબર સંગ્રહિત રાખવા જોઈએ
હા મુસાફરી કરતા સમયે સ્થાનિક નિયમ નું પાલન પણ કરવું જોઈએ આપડે
બિલકુલના પ્રકૃતિની સંભાળ પણ રાખવી જોઈએ
હા કચરો ના ફેંકવો અને સ્વચ્છતા જાળવી જોઈએ
હા અને તેનાથી સ્થાનિક ખોરાક વિશે પણ જાણવા મળે છે
હા વિવિધ પ્રદેશમાં વિવિધ વાનગીઓ મળે છે આપણાને
હા અને તે પ્રદેશના તહેવાર અને પરંપરા વિશે પણ માહિતી મળે છે
હા આ લોકો કેવી રીતે ઉજવણી કરે છે તે જોવાનું પણ રાસપ્રદ હોય છે આપણી માટે
હા એકદમ સાચી વાત છે અને મુસાફરી થી સમય નું પણ મહત્વ પણ સમજાય છે
હા સમયસર પહોંચવું અને યોજના પ્રમાણે કામ કરવું પડે છે આપ માટે
હા અને એકલા મુસાફરીમાં કેટલાક અ પદકરો પણ હોય છે
હા ક્યારેક રસ્તો ભૂલાય શકે છે આપણાથી
હા અને હવામાનમાં અચાનક ફેરફાર પણ થઈ શકે
બિલકુલ પણ શાંત મન એ વિચાર કરીએ આપડે તો સમય નો ઉકેલ મળી શકે છે સમસ્યા નો બી ઉકેલ મળી શકે છે
બિલકુલ આવી આવી મુસાફરીથી ઘણી નવી માહિતી મળે છે
હા બિલકુલ અને દુનિયાને નજીકથી જોવાની તક મળે છે આપણને
હા અને તેથી કહી શકાય કે એકલા મુસાફરીથી જ્ઞાન અનુશાસન અને સમાજનો વધારો પણ મદદ કરે છે
હા બિલકુલ યોજના સાવધાની અને સમજદારી સાથે કરવામાં આવે તો એકલા મુસાફરી એક સરસ અનુભવ બની શકે છે આપણી માટે
એકદમ સાચી વાત ને આપડે એકલા મુસાફરી વિશે હજી ઘણી વાત કરી શકીએ છે
હા બિલકુલ પણ આ વિષયમાં હજુ પણ ઘણી વાત કરી શકાય અને બહુ સરસ વાત કરાય
બિલકુલ ના મુસાફરી કરતા સમયે હવામાનની માહિતી પણ મેલાવવી જોઈએ
હા વરસાદ નો સમય હોય તો ચિત્ર અથવા અ વરસાદી લઈ છત્રી અથવા વરસાદી લઈ જવું જોઈએ આપ
બિલકુલ ને ઠંડી જગ્યામાં જવાનું હોય તો ગરમ કપડાં પણ લઇ જવા જોઈએ
હા ગરમ પ્રદેશમાં હલકા અને આરામદાયક કપડા સરસ રહે છે આપડા માટે
એકદમ સાચી વાત મું સફરી કરતા સમયે શરીર નું પણ ધ્યાન રાખવું જોઈએ
હા બિલકુલ સમયસર ભોજન લેવું અને પૂરતું પાણી પીવું જોઈએ આપડે
હા અને લંબી મુસાફરીમાં આરામ કરવો પણ જરૂરી છે
હા થાક લાગે તો થોડો સમય બેસીને આરામ કરી દેવાતા
હા અને કેટલાક લોકો તો પુસ્તકો સાથે પણ લઇ જાય છે
હા મુસાફરી દરમિયાન વાંચન કરવાથી સમય સારી રીતે બાય થઈ શકે છે
હા એકદમ સાચી વાત અને કેટલાક લોકો તસવીરો પાડવામાં સમય વિતાવે છે
હા તસવીરોથી સ્થળની સુંદરતા યાદ રહી શખ્યા છે
અને ઘણા પ્રદેશમાં અલગ અલગ કપડાં ધવાવામાં મળે છે
હા કેટલાક પ્રદેશમાં લોકો પરંપરાગત વસ્ત્ર પહેરે છે
બિલકુલ તેમના નૃત્ય અને સંગીત પણ અલગ હોય છે
હા આવા કાર્યક્રમ જોવાથી સ્થાનિક સંસ્કૃતિ સમજવાવામાં લે છે આપડાને
એકદમ સાચીત ને મુસાફરીમાં બજાર જોવા પણ એક અનોખો આનંદ હોય છે
હા બજારમાં સ્થાનિક વસ્તુઓ અને હાથની બનાવેલી ચ ચીજ વસ્તુઓ મળે છે
હા અને કેટલાક લોકો યાદગારી માટે નાની વસ્તુઓ ખરીદે છે
હા પણ ખર્ચ કરતા પેલા બઉ ઉછી લે છે
અને મુસાફરીમાં સ્વચ્છતા ખુબ જ જરૂરી હોય છે
પોતાના સામાનની સાથે આસપાસની જગ્યા પણ ચોખ્ખી રાખવી જોઈએ આપણે
બિલકુલના જંગલવાળા પ્રદેશમાં પ્રાણીઓને હેરાન ન કરવા જોઈએ
હા બિલકુલ પક્ષીઓને પણ પથ્થર મારવા કે પકડવા ના જોઈએ
બિલકુલ ના દરિયા કિનારે જવામાં પણ સાવધાની રાખવી જોઈએ
હા બિલકુલ ઓછા મોજા આવે તો પાણીની નજીક જ ના જોવું જોઈએ આપડે
એકદમ સાચી વાત ને પહાડી પ્રદેશમાં પણ એકદમ પગ મૂકી મૂકીને જ ચાલવું જોઈએ
હા લપસી જવાની સંભાવના હોય તો ધ્યાન રાખવું પડે આપડ
બિલકુલ અને મુસાફરી દરમિયાન સ્થાનિક ભોજનની રીત પણ જાણવા મળે છે
હા કેટલાક લોકો જમીન પર બેસીને ભોજન કરે છે
હા એકદમ સાચી જ ને આ કેટલાક પ્રદેશમાં લોકો હાથ થી ભોજન લેવાની પરંપરા રાખે છે
હા આવી પરંપરા વિશે જાણવું રાસ્તું જ લાગે છે મને તો
બિલકુલ ને મુસાફરી થી ભૂગોલ વિશે પણ માહિતી મળે છે
હા નાડીી નદી પહાડ મેદાન અને રન જોવાની તક મળે છે આપણને
હા અને ભારતમાં વિવિધ પ્રકૃતિ જોવા મળે છે
હા ઉત્તરમાં બહાડો છે અને દક્ષિણ માં લાંબા દરિયા કિનારા છે
એકદમ સાચી વાત આજે આપડે એકલા મુસા ફરીવાર વાત કરીને મને તો બહુ આનંદ આવ્યો તમને કેવું લાગ્યું
માયા બી ખૂબ આનંદ આવ્યો
તો આપડે મળીશું નવા ટોપિક સાથે ચાલો
હા ચલોો વાલી આવજો
આવજો